હલો અવાજ આવે છે.
હા આવે છે ભાઈ
કેવું ચાલે છે મિત્ર
ચાલે છે સારું
સારુ ચાલે સેને
હા વરસાદનો મોસમ છે.
હા
ફ્રી છો કે?
હા ફ્રી છું.
તો આજે આપણેે પાણી બચાવાને જળ સંરક્ષણ ઉપર ચર્ચા કરવી હતી તો તમે તમારો સમય આપી શકશો?
હા.
તો એમાં જોઈએ તો આજે સમાચાર જોઈ રહ્યો હતો હું.
હમ્મ.
ઘણા વિસ્તારોમાં પાણીની ભારે અછત જોવા મળી હતી. છે જો લોકો પા પા પીવાના પાણી માટે લાંબી લાઈનમાં ઉભા રહેતા હતા.
હા.
તમારા વિસ્તારમાં એવું જોવા મળ્યું છે?
હા અમારા વિસ્તારમાં પણ ઘણી અછત છે પાણીની હવે. વરસાદ આવ્યો હતો બે દિવસ ફક્ત પણ એના એમાંથી પણ પાણી તુ નથી આવ્યુ રે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
પાણીની અછત બહુ જ જોવા મળે છે ગામડાઓમા.
હા એજ ત્યારે જ મને વિચાર આવ્યો કે જો આપણે આપણે પાણી બચાવ શું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હા.
પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી માણસ પ્રાણી પક્ષી અને વૃક્ષો બધા માટે પાણી ખૂબ જરૂરી છે. છતાં આપણે ઘણા લોકો પાણીનો બગાડ કરે છે.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
તો તમારા વિસ્તારમાં કોઈ એવું પાણીનો બગાડ કરતો હોય એવું જોવા મળ્યો છે? .
બધા જ વિસ્તારોમાં પાણીનો બગાડ તો બહુ કરી રહ્યા છે રે. જો કોઈના ઘરે જો મોટર હોય ને. તે મોટર ચાલુ કરે છે. પાણી ભરે પણ પાણી ભરવાના કરતા તો વધારે પાણીનો બગાડ જ કરી રહ્યા છે.
. હા ચોક્કસ.
જે ટાંકી હોય ને એમાં પાણી ભરીએે. પણ એ નળ ખુલ્લો જ રાખીને કામ બી જતા રહે એટલે પાણી વધુ બગાડ થઈ જાય. .
હા તમારી વાત તો સાચી છે કારણ કે હું પણ એવા ઘણા બ ધા જોયા છે જે મોટર ચાલુ જ કરે છે પરંતુ ભરવાના કરતા તો પાણી ધોઈ નાખે છે. અને જવા જઈએ તો પૃથ્વી પર પાણીનું પ્રમાણ વધુ છે પરંતુ પીવાલાયક શુદ્ધ પાણીનું પ્રમાણ ખુબ ઓછું છે. તેથી પાણીનો દરેક ટીપ્પો અમૂલ્ય છે. જો આજે આપણે પાણી બચાવવા અને જળ સંરક્ષણ માટે પ્રયત્ન નહી કરીએ. તો આવનારી પેઢીને પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હા.
તો તમે શું કહેશો એના વિશે.
તો એના વિશે તો પાણીનો આપણેે બચાવ તો કરવો જ પડે.
હા, પરંતુ કેવી રીતે એનું યોગ્ય સમાધાન થશે. કારણ કે લોકો પણ ઘણા બધા પાણીનો બગાડ કરીએ છે. તો આપણે એ લોકોને સમજાવું જોઈએ. પહેલા ગામડાઓમાં કુવા હતા, તળાવો હતા અને નદીઓમાં વર્ષ ભર પાણી રહેતું હતું. પરંતુ હવે ઘણા કુવાઓ અને તળાવો સુકાઈ ગયા છે.
હમ્મ.
તો તેનું મુખ્ય કારણ વરસાદની અનિમિતતા અને વધુ દુષ્કાળ પડતો હોય. અને પાણીનો બગાડ છે. તો તમારા વિસ્તારમાં એવા કુવા છે કે તળાવ છે જેમાં પાણી બારેમાસ રહેેતુ હોય.
અમારા ગામડામાં તો એક કૂવો છે. ખાલી એક જ. એ કુવામાં બારેમાસ પાણી રેય. પણ આવું રે બધ બધા ગામડામાં ખેતી કરે. ઉનાળામાં સમયે થોડી-થોડી ખેતી કરતા હોય. તે ખેતીના કારણે બધા ખેતીમાં જ પાણીનો વપરાશ કરી લે એ કુવાનું
એટલે પછી કુવામાં બી પાણી ઘટી જાય. એટલે બધાને પૂરતું પીવાલાયક પાણી ગામડાઓમાં નહી મળતુ.
હા, એજ તો મોટી પ્રોબ્લેમ છે.
હન, ખે ખે તી કરવી બી જરૂરી છે. પણ ઉનાળામના સમયે પણ લોકો ખેતી કરતા હોય તો પ છી પાણીની તે તંગી થઈ જ જાય.
હા, એ વાત તો સાચી છે તમારી. આવી જે છે ને નાની-નાની બેદરકારીઓ દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થાય છે. તો દાંત સાફ કરતી વખતે, વાહન ધોતી વખતે, અથવા ઘરની સફાઈ કરતી વ ખતે પણ ના પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા જોઈએ.
હઅ.
પાણી બચાવવાની શરૂઆત આપણા ધરેથી જ થવી જોઈએ. બરોબર ને.
હા.
તો તમે કયા કયા પગલા લેશો પાણી બચાવવા માટે?
પાણી બચાવવા માટે તો પગલા જયારે પાણીની તંગી આવી જાય ને ત્યારે આપણે મોટી ટાંકીઓ જેવી ભરી મૂકવા પડે પછી લાંબા સમય સુધી આપણ ને પાણી વપરાશ થઈ શકે.
હા, હા, તમારી વાત તો સાચી છે. અને આપણી આ ને પાણીની આપડે પાણીની કદર ત્યારે જ થાય છે જયારે આપણને પાસે પાણી નથી હોતું.
હા બરોબર પાણી નથી હોતું ત્યારે.
અને બીજું જોવા જઈએ તો હું ઘણા બધા ગામોમાં જોયું છે જ્યાં પાણીની એટલી બધી અછત હોય છે ને જ્યાં ટેન્કર આવે છે દરરોજ સવાર સાંજ. અને પાણી પાણી ભરી જાય છે.
હા.
તમારા વિસ્તારમાં એવું કસુ જોવા મળ્યું છે.
હા મેં તો જોયેલું છે અમારા વિસ્તારમાં બી ને અમારા ત્યાં ચાર પાંચ કિલોમીટર એક સ્કૂલ છે આનંદ નિકેતન આવું કરીને. તે સ્કૂલમાં પણ પાણીની બહુ તંગી હોય છે ઉનાળામાં. દરરોજ દિવસે બે બે ટેન્કરો બોલાવી પાણી ભર પાણી ભરી આપતા હોય છે સ્કૂલોમાં. શુ ગો માં પણ પાણીની બોવ તંગી હોય છે.
જે પણ ખૂબ મતલબ એ સારું નહિ કેવાય કારણ કે સ્કૂલમાં હોસ્ટેલ જે હોય એમાં પાણી જ રહેવું જ જોઈએ.
હા.
અને બીજું જોવા જઈએ તો ખેડૂતો માટે પણ પાણી ખૂબ જરૂરી હે.
ખુબ જરૂરી છે.
ખેતી સંપૂર્ણપણે પાણી પર આધારિત છે જો આપણી આ જો આપણે પાણીની અછત થાય તો પાકને નુકસાન થાય. અને ખેડૂત ખેડૂતોને ભારે મુશ્કેલી પડે.
હા.
તો તમને આવી નુકસાન થાય છે જે પાણી થી થતું હોય.
પાણીથી તો નુકસાન થાય રે ઉનાળામાં જો નાના નાના.
કેરીઓ આપડે રોપીએ ને કેરીઓના છો ચોલવા જો એ કેરીઓ ન છોડવાને યોગ્ય પાણી નહી મળતું ઉનાળામાં તો પછી લેતું નથી મરી જાય છે છોડવું.
બરાબર.
તયના કારણે ભવિષ્યમાં થતી નુકશનો થઈ જાય છે કેરીઓને.
હા એટલા માટે જ સરકારે પણ તળાવો છે નદીઓ છે. અને ચેકડેમ બનાવો જેવા પ્રયાસો કરે છે.
હા.
પરંતુ જોવા જઈએ ને તો માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી દરેક નાગરિકે પોતાને જવાબદારી સમજવી જોઈએ.
હા. ખેડૂતોએ પણ થોડી સમજણ કરવી જોઈએ કે ઉનાળામાં આપણે આટલી બધી ખેતી નહીં કરીએ. કારણ કે પાણી ઉનાળામાં ઓછું હોય છે પાણીનો બચાવ માટે. ખેતી ઉનાળામાં ઓછી કરવી જોઈએ ચોમાસ માં તો કઈ વાંધો નહીં પાણી આવ્યા જ કરે આપડે જેટલી ખેતી કરીએ એટલી કરવી. પડે ચોમાસામાં અને ઉનાળામાં પોતપોતા નાગરિકે સમજવું જોઈએ કે પાણી ની અછત થાય છે તો ખેતી આપડે ઓછી કરીએ એવું
હા તમારી વાત તો સચોટ સાચી છે કારણ કે
પાણી એટલી તંગી પડી હોય છે ને કે ગંદુ ઘરનું પાણી પણ અમુક વિ વિસ્તારમાં પીતા હોય છે.
હા
પાણી એ પ્રકૃતિનો સૌથી અમૂલ્ય ભેટ છે તેનો સમય દારી પૂર્વક ઉપયોગ કરવો અને આવનારી પેઢી માટે તેનું સંરક્ષણ કરવું આપની સૌની જવાબદારી છે મિત્રો
હમ
અને બીજું જોવા જઈએ તો દરેક ટીપો બચાવવો જોઈએ ભવિષ્ય બચાવવું જોઈએ. એ
હ
તો મિત્ર તમે આટલો સમય આપવા માટે હું આભાર માનું છું થેન્ક યુ
હા વેલકમ